હલો.
હા.
કેમ છો? સર.
મજામાં.
આજે આપણે થોડુક વ્યવસાય વિશે વાત કરીએ.
હા, હા.
તમે, થોડુંક કેશો વ્યવસાય વિશે?
વ્યવસાય વિશે
અને આપણ ટોપિક કયો હતો?
વ્યવસાય.
વ્યવસાય વિશે થોડું કહે શો.
હવે વ્યવસાય એ બાળકનો સર્વો સર્વાંગો વિકાસ પરિવાર મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બાળક જે વાતાવરણમાં ઉછરે તેને તેના સ્વભાવ વિસ્તરણની વ્યક્તિ પર સીધો પ્રભાવ પડે, જો પરિવારમાં પ્રેમ છે અને સારા સંસ્કારોનું વાતાવરણ હોય તો બાળક જવાબદાર પ્રામાણિક તો સંસ્કારી નાગરિક બને છે.
બરાબર, આજના આધુનિક યુગમાં વ્યવસાયનું ક્ષેત્ર ના અનેક નવા અવસરો ઉભા થાય છે. જે માહિતી ટેકનોલોજી, ઈ કોમર્સ, ડિજિટલ માર્કેટ એન સેટ જેવા છત્રો શરૂ કરી શકાય છે, મહેનત આયો નવીન, વિચારસરણી અને ગ્રાહકની જરૂરિયાતોને સમાજની ક્ષમતા સફળ વ્યવસાય નો મુખ્ય આધાર સ્તભ છે. વ્યવસાય અને આર્થિક કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે, બજારમાં વધતી સ્પર્ધા ગ્રાહકોને બદલા તી માંગ આર્થિક મંદી, કાચા માલ ના ભાવમાં વધારો અને ટેકનોલોજીના ઝડપ થી પરિવર્તન જેવા પડકાર નો સામનો કરવો પડે છે. સફળ વ્ય સફળ વ્ય વારીને તે જાણ ગણાય કે જે પડકારની ધીરજ બુદ્ધિમાન અને યોગ્ય આયોજન દ્વારા. પાર કરી શકાય છે.
આપણે સૌ પરિવારના દરેક સભ્યનું સમાન સન્માન કરવું જોઈએ, વડીલો સલાહ પાલન કરવું જોઈએ અને મુશ્કેલી સમયમાં એકબીજાના સાથે ઉભા રહેવું જોઈએ. પરિવાર ખુશી જ આપણા જીવનની સાચી ખુશી છે, તેથી પરિવારને સમય આપો અને તેમની લાગણી સમજવી અને પ્રેમ વિશ્વાસ સાથે જીવન જેવું દરેક વ્યક્તિ ફરજ છે.
વ્યાપારી ઉત્પાદકો પાસેથી માલ ખરીદીને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે. વેપાર બે પ્રકારના હોય છે. આંતરિક વેપાર અને વિદેશી વે પાર આંતરિક વેપાર દેશના દેશમાં જ છે જયારે વિદેશી વેપાર આયાત અને નિકાસ સમાવેશ થાય છે વેપારીઓ ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચે કડી તરીકે કાર્ય કરે છે તેમના કારણે લો કોને જરૂરી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે અંતમાં કહી શકાય કે ઉપયોગ વેપાર અને સેવા ત્રણેક પ્રકારના વ્યવસાયો એકબીજા પૂરક છે. આ ત્રણે મળીને દેશ ના આર્થિક વિકાસ રોજગાર ના સર્જન અને લોકો ના જીવન ધોરણમાં સુ ધારો લાવવાનો મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
પરિવાર અને પરિવાર એ પ્રેમ વિશ્વાસ ત્યાગ સહકાર અને સંસ્કાર નું પવિત્ર સ્થાન છે. સુખી પરિવાર જ સુખી સમાજ સુખી રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તેથી આપડે હંમેશા પરિવાર એકતા જ દરેક સભ્યોને પ્રેમ અને આદર આપવો જોઈએ. તેથી પરિવાર સમયમાં પસાર કરવાની ગામ ઘાટી ઘટી રહે છે છતાં પણ પરિવાર સાથે વાતચીત કરવી એક જ સાથે ભોજન લેવું ખુશી ને તેમજ દુઃખના પ્રસંગોને સાથે પણ રહેવું ખુબ જ જરૂરી આ થી પરિવાર સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ મજબૂત બને છે.
અને મુખ્ય ઉદ્દેશ નફો કમાવે છે નફા વિના કોઈ પણ વ્યવસાય લાંબા અને સુધી ટકાવી શકાય નથી નફાથી વ્યવસાય નો વિકાસ અને ટે નોલોજી નો ઉપયોગ કર્મચારીઓ કલ્યાણ અને નવા રોગણો સત્ય બને છે. તેથી નફા વ્યવસાય નુ જીવન માનવ આવે છે.
પરિવાર સમાજ નું મૂળ એક એકમ સારા પરિવાર જ સારા નાગરિકો ત તૈયાર થાય જો પરિવારમાં સારા સંસ્કાર પ્રામાણિકતા શ્રેષ્ઠ અને પરસ્પર નું સ સન્માન નું વાતાવરણ હોય તો સમાજને વિકાસમાં પણ મહત્વપૂર્વા ન યોગદાન પરિવાર આપણે વડીલો નું સન્માન કરવું ના, ના ને પ્રેમ આપવાનો જરૂરત પડે એની મદદ કરવી સારી જ આદતો શીખવે
એ પણ છે. પલા પ્ર માહ ચ ન કેિવારે જીવન ન આધાર પરિવાર આપણને માત્ર જન્મ જ આપતો નથી પરંતુ જીવન જીવવા ની સાચી રીત પણ શીખવે છે. જવાજદારી જેવા ઘણા બધા. પરિવારો માં આવી જતા હોય છે. એને કેહેવાય છે.
હમ પરિવારમાં મતભેદો. થતા, થતા થવા સ્વાભિક. પરંતુ સમજદારી ધીરજ અને પ્રેમથી દરેક સમસ્યા નું સમાધાન થઈ શકે છે. પરિવારમાં દરેક સભ્ય ને એકબીજા લાગણી અને સન્માન કરવું જોઈએ અને સહકારની ભાવના રાખવી જોઈએ જ્યાં પ્રેમ વિશ્વાસ અને એકતા હોય ત્યાં સુખ શાંતિ હંમેશા રહે
તેવા વ્યવસાયમાં કોઈ પણ વસ્તુ નું ઉત્પાદન કરવાનું આવતું નથી પરંતુ ગ્રાહક ને વિવિધ પ્રકારની સેવાઓ પરી પાડવામાં આવે છે. જેમ કે બેંકિક વીમા વમા આ આરોગ્ય હોટલ પ્રવાસ શિક માહિતી ટેકનોલોજી જેવી સેવાઓ આજના સમમાં સેવા ક્ષેત્ર સૌથીડપ વિકાસ ક્ષેત્ર છે. અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. આધુનિક યુગમાં ઓનલાઈન વ્યવસાય નું મહત્વ પણ ખુબ જ વધી રહયું છે. એ કોમે ડિજિટલ ચાઈ નો પગ છે પસંદ કરતી વખતે વ્યક્તિ પોતાનો આત બજારની માંગ દી મૂડી અને જોખમ સહન કરવવી પડે છે ક્ષમતાનો વિચાર કરવો જોઈએ યોગ્ય આયોજન ગુણવત્તાની સેવા ગ્રાહક સોષ દ્વારા કોઈ પણ પ્રકારના વ્યવસાય સફળ મેળવી શકે છે.
અને તમાં કહી શકાય કે પરિવાર આપડા જીવનની સૌથી મોટી સંપત્તિ સંપત્તિ છે. પરિવાર વિના જીવન અધૂરું લાગે છે પરિવાર પરિવાર આપે છે એ પરિવાર આપણને સુરક્ષા અને પ્રેમ જીવન, જીવનની ભાવનાઓ સાચી દિશામાં આપે સાચી દિશામાં લઈ જાય છે. તેથી વ્યક્તિ પોતાના પરિવાર નું સન્માન કરવું જોઈએ પરિવાર ના સભ્યો અને પ્રેમથી વાત કરવા થી આપણો પરિવાર ખુબ જ શાંત અને સ્વભાવ વાળો રહે છે એથી આપડે પરિવારને સાથે મળીને રહેવું જોઈએ
હા
વધીવા છે આ આવા પરિવારમાં સ્વતંત્ર હોવું જ હોઈએ છે અને નિર્ણયો ઝડપ તે લઈ શકાય છે પરિવાર ના સભ્ય પોતાની જરૂરિયાતો અને કારકિર્દી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ વડીલોને માર્ગદર્શન ઓછું મળતું હોવાથી એની જવાબદારી મર્યાદિત સમય પણ આવત હોવાથી કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થાય છે. આધુનિક જીવનમાં પરિવાર નું સ્વરૂપ બદલાતું હોય છે છતાં પરિવારનું મહત્વ આજે પણ એટલું જ પરિવાર નું વ્યક્તિત્વ કે તેમની સુરક્ષા સાર્વ સુરક્ષા, સંસ્કાર અને આત્મવિશ્વાસ પાદ તે છે કોઈ પણ પ્રકાર નો પરિવાર હોય તો જો તેમાં પ્રેમ, વિશ્વાસ, આધર અને સહકાર ની હોય તો તે સુખી અને સફળ બની શકે છે, અંતમાં કહી શકાય છે કે યુક્તિ વિભક્તિ અને વિસ્તૃત ત્રણેય પ્રકારનો પરિવાર હોય છે, પોતાનું મહત્વ છે દરેક પ્રકારના વ્યક્તિને સ્વા સ્વાન્ગ સરાંગીની વિકાસ મહત્વપૂર્ણ યોગ દાન આપે છે તેથી પરિવારનો સભ્ય એ એકબીજા પ્રત્યે પ્રેમ, આદર અને જવાબદારીની ભાવના રાખીને પરિવહનની એકતા અને સુખાકારી જણાવી શકે છે.
પડે પરિવાર માં ઉજવતા વિવિધ તહેવારોને અને પ્રસંગોની જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરે છ. ભરે છે. દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, હોળી જેવા તહેવારો પરિવારના બધા સભ્યોને એક સાથે લાવે છે આવા પ્રસંગો દરમિયાન ઐ સૌ મળીને કામ કરે છે આનંદ માને છે. અને એકબીજા સાથે યાદગાર ક્ષણો વિતાવે છે. આથી પરિવાર ના સંબંધો વધુ મજબૂત બને છે.
પરિવાર વ્યક્તિના જીવનનું સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર બંધન છે બાળકોને જન્મ થતા જ તેનું પ્રથમ શિક્ષણ પરિવાર માંથી શરૂ થાય છે પરિવાર વ્યક્તિ પ્રેમ તે સુરક્ષા જીવનના મૂલ્યો શીખવે છે. તે પરિવારની વ્યક્તિ પ્રથમ શાળા અને માતા પિતા નું પ્રથમ ગુરુ માનવામાં આવે છે. પરિવાર નું સૌથી મોટું મહત્વ છે કે વ્યક્તિ વ્યક્તિ ના વિકાસમાં મહત ત્વ મહવપૂર્ણ ભૂમિકા ભજવે છે, બાળક બોલતા ચાલતા વર્તમાન કરતા અને અન્ય લોક લોકો સાથે સંબંધ બાંધતા પરિવાર માંથી શીખે છે, સત્ય પ્રમાણિકતા સિધ દયા સહનશીલતા અને આદર જેવા ગુણોની વિકાસ પણ પરિવારમાં જ થાય છે.
કે થેન્ક યુ.
હા વેલકમ.